શ્રી કૃષ્ણ
ના ભાઈ કેમ છો
બસ ભાઈ મજામાં તમે કેમ છો? તો
હા ભાઈ હમણાં તો ઘરે જ છું ને હમણાં જે વેકેશન ચાલી રહ્યું છે મારું તેમાં જ હું ઘરે બેસી રહ્યો છું ગામડાનું જીવન જીવી રહ્યો છું અને ગામડામાં તમે જાણો જ છો કે હમણાં તો બધા લોકો ખૂબ એટલે કે બધા લોકો પણ અમારા બહારની જે પરિસ્થિતિ તે પ્રમાણે જીવે છે અને ગામમાં આપણા થોડો ઘણો હું તમે જાણો છો કે તરા શહેરમાં રહો છો અને અમારા ગામડામાં તો ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે એવું લાગે છે કારણ કે પહેલાં જેટલ ગરમી હતી ગામડામાં તેટલી તો એના કરતાં વધી રહ્યું છે બધા લોકો પણ વિચારે છે કે આટલી બધી ગરમી ક્યાંથી પડી રહી છે આપણા ગામડાઓમાં પેલા કઈ નથી પડતી એટલે કે હમણાં તો જે ગામડાઓ પણ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે તમારે શું ચાલી રહ્યું છે શહેરમાં કેવું બધું
ભાઈ હવે શહેરમાં તો ગરમી તો પહેલેથી જતી પણ આજકાલ વધારે વધી ગઈ છે કારણ કે વૃક્ષો બધું કાપવામાં આવ્યું છે અને મોટી મોટી ઇમરતો સ્થાપવામાં આવી છે તેના કારણે પવનોનું જે અવર જવર થતું હતું તે અવર જવર બંધ થઈ ગયું તેના કારણે ખૂબ તાપ લાગે છે અને ગરમીનું પ્રમાણબ ખૂબ વધતું જાય છે અને તમે કીધું જેમ ગામડામાં ગરમી વધી ગઈ તેનું કારણ પણ એજ છે કે વૃક્ષો વધારે કાપવામાં આવે છે તેના કારણે હવા આવતી નથી અને ઘણો તાપ લાગે છે અને તેના લ ઘણી ઘણી બીમારી પણ થાય છે જેમ કે લુ વગેરે જેવું તમે જણાવો ગામડામાં બીજું શું નુકસાન થઈ રહ્યું છે
હા ભાઈ એટલે કે એ જ કે હવે તો અમારા ગામડામાં પણ હવે તો ઘણા બધા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ગામના જે બધા ખેડૂતો છે તે પણ હવે તો બધા ખૂબ ડરી રહ્યા છે કારણ કે ગરમી જેટલી બધી પડી રહી છે જેના કારણે બધા ગામના લોકો પણ હવે તો બહારમાં ક બહાર જે કામ કરતા હતા પહેલાં બપોરે તે પણ આ કરવાનું ડરે છે કારણ કે તમે જાણો છો કે ગ આપણે તાપમાં કામ કરવાથી આપણે તરત થાકી જઈએ છીએ અને આપણને ઘણા બધા પ્રકારની જેમ કે ચક્કર આવે છે કે પછી ટાવભરા જાય એવી બધી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે એમ એટલે મારે તો એ જ કેહેવું છે કે હવે તો ગામમાં પણ આવી બધી પરિસ્થિતિ જોવા મળી રહી છે અને મેં તો એ પણ જાણ્યું છેું કે તમારા જે શહેરમાં બધા તમે બધા રહો છો એ મેં તો મેં પણ બે એક વરષ જો શહેરમાં રહેલો અને પરિસ્થિતિ જે શહેરમાં કેવી હતી તે પણ મેં જાણેલું કારણ કે શહેરોમાં પણ તમે જાણો છો તે ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે અને શહેરોમાં ટ્રાફિકની સમસ્યા કે પછી આજુબાજુ ઘણા બધા પ્રકારની અવાજો એ ખૂબ વધી રહી છે ત્યારે પણ મેં બે વર્ષ આવું બધું અનુભવ કરેલું અને શહેરોમાં પાણી પણ મેં એમ તો વેચેતું જ લાવતો નથી કારણ કે જે ત્યાં જે મને પાણી મળતું રહેવાનું તે મોસ્ટલી નાહવા માટે અને મોસ્ટલી હાથ ધોવા માટે કે મોસ્ટલી આપણે પેલું કામ કરવા માટે ચાલી જ્યું હતું પરંતુ પીવા માટે તો શુદ્ધ માટે મોસ્ટલી આપણે બહારથી જ લાવવા માટે વિચારતો હતો ત્યારે શું તમને પીવાનું પાણી કે પછી જે તમે ખાવાનું બનાવો છો તેમાં પાણી તમે ક્યાંથી યુઝ કરો તમને મહા નગરપાલિકા મહાનગર પાલિકા આપે છે કે પછી તમે પોતે જતે લાવીને ખરીદો છો
ના ના નવા માટેટ તો નગર પાલિકાનું પાણી વપરાય છે નાહવા કપડા ધોવા વગેરે વાસણ ધોવા પીવા માટે ખોરાક મદદ તોબહારથી શુદ્ધ પાણી જ લાવવા પડે છે પેલું હારુ પ્લાન્ટ ન જે આવી છે ને તે કારણ કે અહિયાંનું પાણી સારું તો છે પણ દૂષિત વધારે છે કારણ કે જે પાણી નું સ્ોત છે નગરપાલિકાને એવું ત્યાં પાણીમાં કબૂતરો કચરો કેટલું બધું પડેલું હોય છે એના કારણે અમે બહારથી જ એપ પાણી મગાવીએ છીએ ચારો પ્લાન્ટ ન હોય છે અને તમે જણાવો કે તમારા ગામડામાં તળાવો નદીઓ કેવું છે બધું વ્યવસ્થિત છે કે પછી બરાબર નથી
હા ભાઈ અમારા ગામડાઓમાં તો તળાવો ઘણા બધા છે ને નદીઓ અને ખાડીઓ અને મોસ્ટલી અમે જે વરસાદનું પાણી એટલે કે વરસાદનું પાણી આવે છે તેનું મોસ્ટલી અમે બચેત કરીએ છીએ અને આગળ જતાં હમં જે ગરમીનું અમે જાણે ગરમી અમં ચાલી રહી છે તે આપણે આ સિઝનમાં ખૂબ કામ આવે છે કારણ કે ગરમીના સિઝનમાં અમારા અમુક ગામડાઓમાં તળાવ છે કે પછી હવે નદીઓ છે સુકાઈ જાય છે પછી બધા લોકો ખેતી કરવા માટે પાણી ક્યાંથી લાવે એટલે કે આવું બધું થઈ જાય છે એમ એટલે કે મારે તો એ જ કેહેવું છે કે અમારા ગામડાઓમાં મોસ્ટલી એમ તો પાણીની સુવિધા બ બધા ઘરે છે જ કારણ કે બધાના ઘરે એમ તો મોસ્ટલી બોહરની સમસ્યા એટલે બ બોર જેવી બધી પરિસ્થિતિ એમ તો બધાના ઘરે છે જ અને બધી સુવિધા એ લોકો પૂરી પાડે છે અને અમારા ગામના મોસ્ટલી એવા ઘણા બધા પરિવારો છે ત્યાં બધા આરો પ્લાન એટલે જે બહારનું એમ કે લોકો લોકો પણ હવે તો વિચારે છે કે બધું શુદ્ધ કરીને પાણી પીવું જોઈએ એવું બધા લોકો વિચારે છે અને ઘરે મોસ્ટલી બધા આરોપ્લાન એવું બધ સુવિધા રાખેલી છે કારણ કે હવે ગામડું પણ ઘણું બધું વિકસિત થઈ રહ્યું છે અને ગામના લોકો પણ હવે તો આધુનિક જીવન માટે જીવી રહે છે એ શહેરનું જીવનમાં અને ગામડાઓનું જીવનમાં થોડું મોસ્ટલી એમ તો ફરક નથી રહેતો પરંતુ રહેવા માટેથી ફરક પડી રહ્યો છે કારણ કે તમે જાણો છો કે શહેરોમાં તો ઘણી બધી પ્રકારની ટકલીિકો કે મોસ્ટલી કે પાણી એટલે કે અમુક ટાઈમ જ આવે છે ને પછી નહીં આવે એમ પરંતુ ગામમાં તો પાણીની સુવિધા મળી રહે છે પરંતુ અમુક વાર અમુક ગામડાઓના જે પરિવાર રહે છે એટલે અમારા ઘરે તો બોરની સુવિધા છે જેથી કરીને અમને પાણી તો ચોવીસ કલાક મળી જ રહે છે પરંતુ અમારા જે બીજા ગામડા પરિવાર છે તે લોકોજી મારે ટફલીક પડે છે એટલે લોકો કે એમ તો પાણી સ્ટોર કરે છે અને યોગ્ય રીતે પાણીનું મહત્વ રાખે છે બાકી મારે તે જ ક છે કે આપણે જેટલું પાણીનો બગાડ નહીં કરશું તેટલું આપણા માટે દિેશ માટે પણ સારું છે અને આપણા આળ આવનારી પેઢી માટે પણ એ લોકો શીખે છે કે પાણીનો બગાડ નહીં કરવો જોઈએ અને યોગ્ય રીતે પાણીનું મહત્વ આપવો જોઈએ બાકી તમારે શું કેવું છે તમારા જે શહેરોમાં બધા લોકો રહે છે તે પાણીનો યોગ્ય રીતે યુઝ કરે છે કે પછી ગમે તેઓ બગડ કરે છે
ના નાવે શહેરમાં તો પાણીની અછત હોવાથી લોકો યોગ્ય રીતે એનો ઇસ્માલ કરે છે પણ ઘણા લોકો એવા છે કે જે તેનો બગાડ કરે છે કસે જાય છે તો પોતાના નળ એવું બંધ નથી કરી જાય જેના કારણે જયારે પાણી નગરપાલિકા પાણી છોડે ત્યારે પાણી વ્યસ્ત જાય પરિવારો ધ્યાન રાખવું જોઈએ કે કશે બહાર જાય તો નળને વ્યવસ્થિત બંધ કરી દેવા જોઈએ જેથી કરીને પાણીનો બગાડ ન થાય એને મારે બીજું એક કેવું છે કે મારું રિલેટિવસ નું ઘર છે ગામડામાં તોમે ઘણી વખત ત્યાં રહેવા આવ તો ત્યાં વીજળીનોો ઘણો પ્રોબ્લમ હોય છે મતલબ માં વીજળી જાય છે તો ઘણા કલાકો પછી એક આ તો દિવસ પણ લાગી જાય છે આવતા આવતા શું એ વાત સાચી છે કે ખોટી છે, તેના વિશે ત જરાક મને કેવો ની
હા, ભાઈ તમે જે કીધું કે વીજળીનો સમસ્યા હો ચોમાસાના સિઝનોમાં કે પછી હવે વરસાદી ઋતુઓમાં આમ તો અમાને તપલીક પડે છે પરંતુ અવે અમારા જે આમ તો જે મોસ્ટલી આવા એવા વાયર હટે એમાં જે થાંબલાના વાયર હોય છે ટે પેલ્લે એમ તો સાળા કેબલ હતા પરંટુ હવે તો કેબલ પણ એવા જાડા આવી ગયા છે અને મોસ્ટલી વરસાદની ઋતુમાં જે વોટરપ્રૂફ વારા કેબલ પણ આવી ગયા છેને હવે ગમે તેવી સમસ્યા અમણે તો એક બે એક વર્ષથી લાખી દીધી છે અને અમણે એટલી બધી લાઈટ નથી જતી પરંતુ અમુક કોઈ વાર જાય છે કાણ કે જે જીવે જે બી વાર હોય છે તે એ લોકો એમ તો વિચારે છે કે પેલેથી જ આવું આપણે કટ આપી દઈશું તો સારું કાણ કે એ લોકોને ખબર જ પડી જાય છે વરસાદ કેટલો પડવાનો છે એવુ બધું એ લોકો વિચારે છે અને પેલે જ એ લોકો કટ આપી દેય છે અને મોસ્ટલી વરસાદ ની એટલે કે વરસાદ પડવાનો બંધ થઈ જાય પછી કે હવા આવે કે પ જેવુ બધુ પ્રકારની પરિસ્થિતિ થાય ત્યારે એ લોકો મોસ્ટલી એ લોકો પેલેથી જ કટ કરી દેય છે અને આવું બધું કરે છે પરંતુ હવે એ લોકે પણ અવે જેથી જાગૃત થવા જોઈએ અને આવ જે ગામડાઓમાં પણ ઘણી બધી જે ઉપલબ્ધ જે વીજળીની એવી સ સેવાઓ છે જે કે તમે કીધું કે ગમે ત્યારે આવો વીજળી કાપા પછી એના દિવસો પણ લાગી જાય છે પહેલા એવું થતું હતું પરંટુ અવે ટો બ ખુબ ઓછું થઈ ગયું છે, કાણ કે એવા ઘણા બધા પ્રકારના કેબલ આવે છે તે સારા આવી ગયા છે અને મોસ્ટલી અમણાં તો જતી જ નથી લાઈટ અને મતલબ કે અમુક વાર જાય છે તે પણ પાછી અડધો કલાકે કલાકમાં આવી જાય છે, એટલે ઘણી બધી એવી નથી જતી અને સારી એવી સુવિધા મળી રે છે, બાકી મારે તો એજ ગામડાનું જીવન એમ તો સારું જ કેવાય કાણ કે ગામડામાં એટલું બધી સારી હવા યોગ્ય રીટે બઢા લોકો રેય છે અને યોગ્ય રીટે બધા સાથે રેય છે અને બાકી તો શહેરનું જીવન પણ મને ગમે છે કાણ કે શહેરમાં પણ મેં બે વસ માટે રેલો અને ત્યાંના બધા લોકો પણ સારા એમ અને આપણા જેટલું સારું વર્તન કરશું બધા લોકો સાથે તેટલું આપણા માટે સારું જ છે, બાકી તમારા શહેરોમાં હમણાં ટ્રાફિકની સમસ્યા કેવી ચાલી રહી છે પેલાં જેવી કે હમણા પણ થોડીક ટ્રાફિની સમસ્યા હાલ થઈ છે
ના, ના ભાઈ ટ્રાફિકની સમસ્યા હલ તો થઈ છે પણ તમને ખબર છે શહેરમાં વસ્તી વધારે છે, તેના કારણે રસ્તા ઘણા નાલ્લા છે, એના કારણે ટ્રાફિક તો રે છે જ પણ મારે એ કેવું છે કે રસ્તા નાના છે ટો તે હિસાબે લોકોએ વાહન ટે ઈતે હાંકવો જોઈએ લોકો કે અ ભાસ હાંકે તેના કારણે કેટલાક અકસ્માતો થાય છે, પોતાની ગલજન લીધે બીજા દુઃખી થાય છે, તો તેનું મારે કેવું છે કે સરકારે એના પર ધ્યાન રાખવું જુઈએ અને સી સી ટી વી તો લગાવ્યા જ છે, પણ તો પણ લોકો સુધરતા નથી, હેલ્મેટ નથી પહેનતા, પછી ટ્રીપલ સીટ જાય છે, ત્યારે સરકારે કાયદો કાયઢો છે કે એક ગાડી પર બે જ વ્યક્તિ એ બેસવું જોઈએ, તેનું લોકો પાલન નથી કરતા, શું તમારા ગામડામાં લોકો આનું પાલન કરે છે કે નથી કરતાં?
હા અમારા ગામડા પણ બધા લોકોનું પાલન કરે છે ને યોગ્ય રીતે સીટ બેલ્ટ પહેરે એટલે કે જે મોટી કાર હોય તેમાં સીટ બેલ્ટ પહેરે, યોગ્ય લાયસન્સ કઢાવે, યોગ્ય જેટલા સીટ બે બેસવાનું હોય છે એટલે કે કે કેટલી ગાડીમાં કેટલા જણાને બેસવાની સુવિધા તેટલા જ બેસે છે અને અમારા ગામના અમુક લોકો એવા હોય છે કે જે એમાં જે શહેરોમાં જે હોય ત્યારે એ લોકો જે ટુવીલર પર ત્રણ જણા બેસીને છે અને એવુ બધા અમુક લોકો છે અને એ લોકો ઘણી વાર પકડાઈ પણ ગયા છે અને જે મેમો પણ આવી ગયો છે ને એ લોકને પોલીસે પકડેલા પણ છે ને એવી બધી સુવિધા એટલે કે એવી બધી પરિસ્થિતી પણ થેલી છે એમ એટલે કે અમુક લોકો હોય છે ને એ લોકો એવું વિચારે છે કે આ પોલીસ વાળા ની હશે ને પછી આપણે નીકળી જશું એમ એટલે એવું ની વિચારવુ જોઈએ કેમ કે આપણે તો ગમે ત્યારે અવે આમ પરિસ્થિતિ આફૂટ આવી જ જાય છે અવે આપણે યોગ્ય નિયમોનું પાલન કરવું જોઈએ અને શું નિયમો આપેલા છે ટ્રાફિક માટે કે અને પછી આપણે જે ગાડી આપણે લાવીએ છે તે માટે તમે જાણો છો કે આપણે યોગ્ય લાયસન્સ કઢાવવું જોઈએ યોગ્ય આપડે ગાડીની સર્વિસ કરાવવી જોઈએ અને પી યુ સી કરવી ખૂબ જરૂરી છે કાણ કે પી યુ સી આપણે કરશું તો પછી આપણે જે ગાડી માટે કે કાર માટે જે ધુમાડ ત જે ધુમાડો નીકળે છે તે બંઢ ઠેઈ જાય છે, કાણ કે તમે જાણો છો પી એસ યુ પી એસ યુનો મતલબ એ જ છે કે આપણે જે એ લોકો એટલે કે જે આપણે કાર કે પછી આપણે બાઈકમાં જે ની નીકળતો ધુમાડો છે તે ખૂબ એટલે કે ખરાબ કેવાય કાણ કે પી યુ સને કારણે આપણે આવો ધુમાડો કે બચાવી શકીએ અને આપણે યોગ્ય પ્રકારની સર્વિસ કરીએ આપડે ગાડીમાં આપણે પી યુ સી કરાવું ખૂબ જરૂરી છે કાણ કે પી યુ સીને કારણે આપણે જે વાતાવરણને પણ આપણે યોગ્ય રીતે આપણે પેલું આપીશું કાણ કે વાતાવરણમાં આપણે જો પી યુ સી ની કરાવશું પછી આવા ગાડી છે કે પછી આવા મોટા મોટા વાહનો છે તેમાંથી નીકળતો ધુમાડો તો મો સ્ટલી કાર્બન ડાયક્સાઇડનું પ્રમાણ વધશે, જેના કારણે આપણને વાતાવરણ ખૂબ ગરમ થશે અને જેથી કરીને આપણને આ જે આપણે સ્વાસ લેવામાં તપલીક થશે એમ એટલે મારે તો એજ કેવું છે કે આપણે યોગ્ય રીતે આપણે ભ ગાડીની સરવિસ કરાવો જોઈએ અને યોગ્ય રીતે આ વાતાવરણને આપણે ઇકો ફ્રેન્ડલી બનાવવું જોઈએ. બાકી ટમારે શું કેવું છે આ માટે?
બસ અમારું પણ એજ કેવું છે કે લોકોએ વાતાવરણને કડક પાલન કરવું જોઈએ અને ગમે ટેમ થુકવો ન જોઈએ જેમ શહેરમાં ગીજ વસ્તી છે, તેમ ગામડામાં નથી એટલે લોકો વેકેશન મનાવવા તો ગામડામાં જાય છે બાકી બધું સારું જ છે ચાલો ભાઈ તો મળ્યા.
હા ભાઈ ચાલો.